નમસ્તે.
તે
તમે કેમ છો.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છ.
મારા પરિવારમાં બધા લોકો પણ મજામાં છે તમારા પરિવારમાં.
મારા પરિવારમાં પણ બધા લોકો એકદમ મજામાં છે. તમે શું કરી રહ્યા હતા.
હું થોડું ઘણવાનું પતાવી રહી હતી તમે.
હું મારા બગીચાનો. ફૂને. પાણી આપી રહી હતી.
શું તમને ફૂલો ન શ. થોક છે.
હા મને રંગબેરંગી અને સુગંધ દ્વારા પુષ્પો બહુ જ ગમે છે.
વાહ પુષ્પો તો મને પણ બહુ જ ગમે.
પુષ્પ ની આજુબાજુ જે પતંગિયા આવે પક્ષીઓ આવે. એ જોઈને મને ખુબ જ આનંદ થાય. હ
સાચી વાત છે.
તમને ભણવાનું શું ગમે છે. એ બ સારું છે મેમેન્ટ રસ લેવ તો બ સારું કે.
હા તમને.
મને ભાષા ના વિષ મા. છે. ગુજરાતી હિન્દી ઇંગ્લિષ. મને વ્યાકરણ માં પણ ખુબ જ. દશ્ય.
વાહ એ તો બહુ જ સારું કેવાય. હા મને ફરવાનું તો ખુબ જ શોખ. છે.
તમે છેલ્લે ક્યાં ફરવા ગયા હતા.
હું છેલ્લે જુનાગઢ ફરવા ગઈ હતી તમે?
અમે છેલ્લે નવસારી ફરવા ગયા હતા તમે?
ના હજુ સુધી તમાર ત્યાં જવાનો એકવાર મોકો નથી આવ્યો પણ અગર ભવિષ્યમાં આવ્યો તો હું જરૂર થી જઈશ
હા એ બવ જ સારી જગ્યા છે. છે તો તમને ખોરાક બનાવતા આવડે છેને? હા ખોરાક બનાવવું તો મને ખુબ જ ગમે છે હું બધા પ્રકારના ખોરાક એકદમ આરામથી અને સરળ રીતે બનાવી લઉ છું.
તમે ના મને ખોરાક બનાવવાનો હ છો
ચા નાસ્તો હું બનાવી લવ છું. વાહ સારું કેહેવાય. બસ પેટ ભરાય જાય એનાથી વધારે શું જોઈએ.
આજે તમે શું ખાતું હતું?
આજે મેં ઈડલી સાંબર ખાધા હતા. તમે? આજે મેં પાઉંભાજી ખાધી હતી. હા પાઉભાજી તો મારી ફેવરેટ છે મને ખુબ જ ભાવે છે તે
હા મને પણ ખુબ જ ભાવે છે
તમારી સાથે વાત કરવાનો મને ખૂબ જ આનંદ થયો મને પણ તમારી સાથે વાત કરવાથી ખૂબ જ આનંદ થયો. તો ચાલો હું મારા ફૂલોને પાણી આપી દઉ.
હા હા જરૂર હું પણ મારું ભણવાનું પતાવી લઉં.
હા જરૂર તમારો દિવસ શુભ રહે આવજો. તમારો
રહે.
આવજો